હા મારો અવાજ આવી રહ્યો છે તમને.
મારો અવાજ આવે છે મારો આવે છે ને. હલો.
હા અવાજ આવી રહ્યો છે મન
છો તમે
હા મજામાંજ તમે કેમ છો.
હા હું પણ મજામાં છું તો આજે આપણે જે છે એક હાલો.
હા બોલો.
કોલેજ લાઈફ વિશે વાત કરીએ કોલેજ લાઈફ વિશે વાત કરીએ આજે આપણે. હા તો મને હા તો એ દરેક વિદ્યાર્થી થી ની અલગ અલગ કહાની હોય છે કે જેમાં ઘણા લોકોને સા સ્કૂલ લાઈફ ગમતી હોય છે તો ઘણા લોકો હોય કે જેને કોલેજ લાઈફ ગમતી હોય બરાબર ને.
હા બરાબર છે. હવે એમ જોવા જઈએ તો હા તમ બોલો.
તો તમારી કોલેજ લાઈફ કેવી ચાલી રહી છે એમ.
હા અમારી જોવા જઈએ તો સ્કૂલ કરતા ઘણી સારી રીતે જાય છે. અ સ્કૂલમાં કેવું હોય છે કે આપડું દસ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી નુ સ્કૂલ નો રોજ નો રૂટીન હોય છે. જયારે કોલેજમાં એવું નહી હોતું કોલેજમાં તમારે સવારે દસ વાગે થી પછી ચાર વાગે કોઈ દિવસ ત્રણ વાગે એવી રીતે લેક્ચર પ્રમાણે એ લોકો છૂટી જતા હોય છે એટલે જો વિદ્યાર્થી ને એવું સારું કે જલ્દી ઘરે જવા મળ તું હોય છે વધારે ઘરે જઈને સ્ટડી કરવા માટે ટાઈમ મળ તું હોય આરામ કરવા માટે ટાઈમ મળતો હોય. તો એ ઘણી સારી વસ્તુ કહેવાય.
હા તમારી વાત એકદમ સાચી છે. અને કોલેજમાં કેવું થાય કે સેમેસ્ટર જેમ જેમ નજીક આવતું જાય ને એટલે આ આપણને થોડોક અભ્યાસનો જે છે એક્ઝામનો જે છે પ્રેશર જે છે થોડું થોડું વધ તું જતું હોય છે.
હા તો અમે બધું સાચી વાત કીધી કે જેવું એક્ઝામ આવતી હોય છે એવું વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર વધતું જતું હોય છે તો એની માટે શું કે પેલાથી તમે જો ચેપ્ટર પ્રમાણે નાના નાના આ રી તે પાર્ટસ પાડીને વાંચતા જતા હોય તો પછી તમને એક્ઝામ ટાઈમે એટલું બધું પ્રેશર જ ના આવે
હા અને દરેક વિદ્યાર્થીને કેવું હોય કે કોલેજમાં સૌથી વધારે શું ગમતું હોય તો કે એમને મિત્રો સાથેનો સમય જે છે સૌથી વધારે ગમતો હોય પછી લેક્ચર પછીની જે વાતો હોય કેન્ટીનમાં જઈને બેસવું અને જ નાસ્તો કરવો ખાવું લાઈબ્રેરીમાં જવું આ બધી જ વસ્તુઓ જે છે કોલેજ લાઈફ દરમિયાન શું યાદગાર બની જતી હોય છે
હા એ ખુબ જ યાદગાર વાતો છે કે જયારે બી આપડે એકબીજા જોડે ગ્રુપ માં વાતો કરતા હ ગ્રુપ જોડે બાર જમવા જતા હોય છીએ ગ્રુપ સ્ટડી કરતા હોય છે એક્ઝામ ટાઈમે બધી નોટસ બનાવતા હોય છે તો એ બહુ સારી વસ્તુ કેહેવાય કે ગ્રુપમાં જે રીતે આપણે જે સારા લોકો જોડે બેસીને વાંચતા હોય તો એક બીજાની હેલ્પ થ્રુ આપણે એક્ઝામ ટાઈમે સારી રીતે પ્રિપરેશન કરી શકીએ
હા તમારી વાત એકદમ સાચી અને સ્કૂલમાં પણ મિત્રો હતા પણ જે કોલેજની મિત્રતા જે છે એની વાત ત જઝલક હોય છે કેમકે અહીં દરેકનું અલગ અલગ સપનું હોય છે અલગ અલગ વિચારો હોય જે એટલે આપણને ઘણી બધી એવી નવી વાતો જે છે એ શીખવા મળતી હોય છે એમ
હા તમે સાચું કીધું અને સ્કૂલમાં એવું હોય છે કે શિક્ષકો થોડાક સ્ટ્રીક હોય છે જયારે કોલેજમાં એવું નથી એવ હતું એટલે સ્ટુડન્ટને શું કોલેજ લાઈફ વધારે ફાવતી હોય છે એમને વધારે ગમ છે હ નથી કોઈ રોગતો ક કઈ આરામ થી ભણો લેકચર ભણો ઘરે જવો બીજે દિવસે ફરીબળવા આવો અને વધારે હોમવર્ક પણ નથી મળતું હોય છે કોલેજ લાઈફમાં એટલે વિદ્યાર્થી સારી રીતે આરામથી ફોકસ કરીને એ પ્રોફેશનલ પ્રમાણે એને જેમાં આગળ જવું હોય એ લાઈનમાં એ સારી રીતે વાંચીને આગળ વધી શકે છે
હા એ વાત તો સારી પણ હું જો તમને મારા કોલેજની ફેકલ્ટી વિશે વાત કરું તો એમાં મોટા ભાગના પ્રોફેસર જે છે એ ખુબ જ મદદરૂપ બનતા હોય છે એને જો કોઈ વિષય સમજાતો ન હોય તો એ ફરીથી સમજાવે છે અને કેટલાક એવા પ્રોફેસર જે છે બહુ સારા હોય છે પણ ફક્ત પુસ્તક જ નહીં જીવન વિશે પણ આપણને શીખવતા હોય છે એટલે ઘણા બધા એવા પ્રોફેસરો હોય એ સારા હોય છે આમ
હા તોમે સાચું કીધું અમારા કોલેજમાં પણ એવા કેટલા ઘણા ટીચર્સ ના પ્રોફેસર છે કે જે આવું કોઈ પ્રોજેક્ટ હોય ભલે એ કોલેજ હોય કે ઇન્ડિવિજુઅલ પ્રોજેક્ટ હોય આપડો તો એમાં એ લોકો આપણને સારી રીતે સહાય કરતા હોય છે આપણને કઈક ફાઈનાન્શિયલ કન્ડિશન જેવવી હોય તો તેમાં પણ એ લોકો મદદરૂૂપ કરતા હોય છે અને કોઈ પણ આપણને કોલેજ લાઈફમાં કઈક મદદ જોઈતી હોય છે તો એની પણ મદદ કરતા હોય છે આપણને સારું જ્ઞાન એવું આપતા હોય છે. તે ખુબ જ મહત્વનું છે.
હા એ વાત પણ સાચી છે અને કેવું હોય કે બધાને કોલેજ લાઈફમાં પહેલો દિવસ હોય ત્યારે શું તો કે બહુ શરમ આવતી હોય પછી કોઈ સાથે આપણી ઓળખાણ ન હોય અને આખું કેમ્પસ જે છે આપણ ને અજાયણું લાગતું હોય પણ જ્યારે આપડે એને ધીમે ધીમે એમાં આપડે આ બે ચાર દિવસ જાય એમાં એમ ફ્રેન્ડ્સ બનતા જાય પછી આખું કેમ્પસ જે છે. પોતાનું લાગવા માંડે પહેલે દિવસે ક્લાસ શોધવો પણ મુશ્કેલ લાગ તો હતો હવે તો શું કરે કે આંખ બંધ કરીને પણ ક્લાસરૂમ આપણું ક્યાં છે ને એઈ આપણને મળી જાય એમ એટલી કોલેજ લફ પ્રિય થઈ ગઈ હોય.
હા તમે બરાબર કો છો કે જયારે આપડે પેલા આયા હોય પેલો ક્લાસ હોય ત્યારે આપણને ખુબ શરમ આવતી આપણે પેલા પહેલા કોલેજમાં આવ્યા હોય સ્કૂલ લફ છે આપડા કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવ્યા હોય કે આ કોલેજ કેવી હશે આ પ્રોફેસર કેવા આવ છે તો સ્ટુડન્ટની અંદર થોડો ડર હોય છે એટલે પેલા એમને સરમ અને ડર લાગતો હોય પણ જેવું જેમ આગળ વધતા જઈએ જેમ જેમ જાય દિવસો મોટા થતા જ એ રીતે પછી સ્ટુડન્ટ એના કોમ્ફર્ટ ઝોનમાંથી પછી આવી જાય છે એટલે પછી એને ખબર નહી પડતી હોય કે શું ચાલી રહ્યું છે અને બધું કોલેજ લાઈફ ગમવા લાગતુ હોય છે.
હા અને એમાં પણ કોલેજમાં એવી ઘણી બધાની ઘણી બધી પ્રકારની જે છે એ ઇવેન્ટ પણ આવતી હોય છે કે જેમાં ભાગ લેવો જોઈએ જેવી કે સાયન્સ એક્ઝિબિશન છે કે જેમાં આપણને નવી વસ્ વસ્તુઓ જોવા મળે છે. કંઈક આપણે નવી વસ્તુ જે છે આપણે બનાવી હોય એ રજૂ કરવાની તક મળતી હોય છે પછી બીજી એવી જે ગેમ જે છે સ્પોર્ટ્સ છે. કલ્ચર પ્રોગ્રામ હોય એવી ઘણી બધી જે છે કે જેમાં આપણે સ્ટેજ ઉપર જઈને અનુભવી શકીએ કે અથવા તો આપણે જે અંદરનો જે ડર હોય છે એ પણ દૂર થઈ જાય છે તો જેના કારણે આવું બધું જે પાર એક્ટિવિટીઝ હોય એમાં આપણે પાર્ટ પાર્ટિસિપેટ થાવું જોઈએ જેના કારણે આપણો આત્મવિશ્વાસ પણ વધે એમ
હા તમે બરાબર કીધું કે આવી બધી ઇવેન્ટોમાં આપણે પાર્ટિ સીપેટ કરવું જોઈએ અને જે આપણે સ્ટડી ઇવેન્ટ કોઈક ઈવેન્ટ હોય હેકાથોન હોય કોઈ સ્પર્ધાઓ એમાં પણ પાર્ટ લેવો જોઈએ જેથી આપડી સ્કીલ્સ વધે આપણું નોલેજ વધે અને આપણને પછી કોલેજ માંથી સારું પ્લેસમેન્ટ પણ મળી શકે આગળ આપડ માસ્ટર કે પછી આગળ ભણવા માટે અભ્યાસ કરવા મા કે સારી એવી માહિતી બી મળી રહે એ માટે આ એ ખુબ જ જરૂરી છે ઇવેન્ટ.
હા એ પછી પરીક્ષાનો જે સમય આવે ત્યારે તો યાદ જ હોય કે બધા તરત જ કોલેજમાં સ્કૂલ જેવું નથી હોતું કે પહેલાથી તૈયારી લોકો કરે બટ કોલેજમાં કેવું હોય કે એક્ઝામ આવવાના બે ચાર દિવસ હોય ત્યારે લાઇબ્રેરીમાં ફૂલ આપણને ટ્રાફિક જોવા મળે કેમ કે બધા લોકો બુક લેવા આવતા હોય અથવા તો એકબીજાની બુક માંગતા હોય એકબીજા પાસે શીખતા હોય. એટલે આ કોલે જે કોલેજમાં જે એક્ઝામના દિવસો હોય છે એ તો ખૂબજ કટ કઠિન હોય છે એમ બધું તે દિવસે જ ભેગું કરવાનું હોય.
હા બરાબર છે કે એક્ઝામ ના દિવસો હોય છે બહ કઠિન હોય છે પણ એક્ઝામ પછીની જે ખુશી મળતી હોય છે સ્ટુડન્ટને એ ક્યાંય નહી મળી શકે કે કે જવું એક્ઝામ પત્યા હોય તેવું સ્ટુડન્ટને લાગ તો એ કે હાસ હવે પતિ ગઈ કે હવે ઘરે જવાનું કેટલું સારું છે. આપણેે આ કરીશું મૂવી જોવા જઈશું. એ આનંદ જ કઈક અલગ નું હોય છે.
હા. એ વાત પણ સાચી છે અને કોલેજ લાઈફ જે છે એ આપણને ઘણું બધું શીખવી જાય છે. કેમ કે સમયનું મહત્ત્વ કેવી રીતે રાખવું જોઈએ જવાબદારી કેવી રીતે લેવી જોઈએ ટીમમાં કેવી રીતે કામ કરવું જોઈએ એવી બધી વસ્તુ વસ્તુઓ જે છે એ આપણને શીખવી જતી હોય છે. અને કેટલાક લોકો સાથે કેવી રીતે વાત કરવી કેવી રીતે ઓળખાણ કરટા સીખવી અને ભવિષ્ય વિશે આપણે શું વિચારી રહ્યા છીએ આવી બધી અનેક મૂક વસ્તુઓ જે છે એ આપણને કોલેજ લાઈફ જે છે એ શીખવતી હોય છે.
હા તમે સાચું કીધું કે કોલેજ લાઈફ આપણને બહુ બધું શીખી જતી હોય છે કે આગળ આપડે જીવન કઈ રીતે જીવનું કેવી રીતે મુશ્કેલીઓનો શાંતિ થી હલ કાઢવાનો કઈ રીતે આપડે કઈ શું કરી આ કરીશું તો કઈ રીતે આપણે આગળ વધીશું. એ બધું સારી રીતે આપડણે જીવનમાં કઈ રીતે વધવું જોઈએ આગળ એને બધું શીખવતા હોય છે.
હા તો આજે આપણે સારી એવી વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપ પિક સાથે તો આભાર તમારો.
હા તમારો પણ ખુબ ખુબ આભાર. હ